ઓ.
નમસ્કાર તમને અમારી ચેનલમાં સ્વાગત છે.
હોવ.
એમના તે લગાવ દઈ‌.
હાયારો
બ હ
અમધ એ કે વા રો
હ હ
ચારમ ક આ રમ કો
હા, આ રામ ને, જયા આરામ.
પ વા બધી જયાર મોટો બિઝનેસ ચલામ, કોઈ ના જોબ મોટા-મોટા કરે.
તમેરે તોય રમા છો કે છે.
હા, હ, વારે વા ભાઈ વાત કરે, કઠંગ પડી જાય, તારા તારા.
હ.
આ હવે ખબર પડે, ગપ્પટ મા વાતી કે, ગપ્પટ નંબર.
અ મને હન એ બને નશમલે-
કેયમમ બડ જે વી રૂપિયા મતલબ- ખોટ પડે. અને આ કર અ ના ઉલલ- આપડે તો, વા પૂરે પૂરાબ લીધા છો.
વા એ તો પૂરા પૂરા કાય છે તરા બાચીલા ચી-
રૂપિયાડ વીસ રૂપિયા દવાનું આપ, ડે ગમે હાથ ન જયા લનો.
હા, કી જેમ કે, માડ ખાકડા લેવા હતા કે, મોતા હતા‌.
હા હા બડા જ એજ ત- એજ કાકામ તો ચીવું ખા તલા માથ ગુટુંક-
હ અમે ચક કરતી ને ત ફોન આવ કે તમે કલાક કલાક મારા સાથે વાત કરી તો-
મારે ભાભી ને ચાલુ કરાય, બેરિયા ખોડા હોય.
અને એ ચીલે ત્રણ વાર ફોન કરે ને.
હ હ
સાડા ત્રણ ફોન કરાય?
બે વખત તું કરી કે, બે વખત અમે જ ફોન આવી.
ચાર વાર આવે, એમ.
હા. બસધને મળે, બસ એ જ મળલે.
એ એ બેસ બધા આપડે, લેવા હોય તો.
એ આપડે લેવા, અમે અમે પ્રોપર્ટી, આપડા માટે મંજૂર હો જોઈએ.
એ એ વા એન કેવા- ડાયરેક, ડાયરેક્ટો, ડાયરેક પ્રોપટી આપડે, નમે કરવી હોય તો.
પ્રોફિટ કરે, પછી ખાતા નંબર આપડે નાખોડે, એના હોય.
ઈવુ છે, એમને. આ ત નો નો ઉપડે છે ડાયરેક્ટ માજી તો લેવ દયા નહી
મોજ ના કયે ટુટુ લાગે એડવોકેટ મેહુલ છોકરા નુ નામ સિંહાન્સ ને અમારે હવે એક અમારે આ હવાજ ભઈ આયા હે
રી હાવજ ઈ
કોનુંભાઈ વાઘેલા
ઓહોહો પોતે પોતે વાપર કે ની
હે પોતે નથી વાપરતા
ન ન નાનો છે
નાનો છે વાત અ ને
અમારે ભાલે તમે ગુજરાતી બોલો મને હરખું તમે ગુજરાતી બોલો ગુજરાતી બોલ ને તું હલો
હા
તું ગુજરાતી છે કે પાકિસ્તાની
એ
વા વાહજી ને પૂછીજો
વા કીતે મા વાહ કે એમ બોલેન પૈસા ની મળતા મેં કીધું ભલે ને પચાસ રૂપિયા મળતા
હ તો પૈસાનો ની સવાલ ભાઈનો સવાલ છે
આ ભાઈને સવાલ છે મહીને અમે રિચાર્જ ના પાડી જણસો કે
ગમે એમ કર આ આડા બે ભાઈ વધના કરસો
હ ભલે આપડે લાસ્ટમાં પૈસા ખૂટ્યા બાદ ભાઈ પાસે શું કે બુધ મારીને લેશુ
એ એ એટે ગેરંટી છે નિઇ
એટલી ગેરંટી આલો કે આજકાલ ઉત્પાન મેં કામ નહી કિયા
વાલ વાહ ભાઈ
મારું ગ્રુપ એક જોઇન છોએ ગુપમાં જેને ફોન કરે મા બધા સાથે વાત કરે
ગમેતી સાલુ થઈ જાય
આ ગ્રુપ હવે તે બધાતે ગ્રુપ બનાવી છી એપનું ઈ જે જે એપ વાપરતા હોય કે ની એટલા જણા અંદર એડ છે
ને ઓળખતો નો હોય એની ચમ શું વાત કરીઈ
હોઓ ભાઈ ચેમ છોન ચિયા ગામના છોન શું કરો સો શું ધંધો છેન ચેન સો ચેવું છેન તમે ચેટલા ભાઈ છેને બસ આ ગપાતા ઠોકે
ભાઈ આમ તો કોન વાહરે સરકારી જોબો
સર હવે ધીરે ધીરે લાઈન પાટ પર ચડી જાય હી
એટલે કો હુ ઓમ સરકાર જો ગમે તે પાહે વાત કર પેલે કોઈ નિન
આ તો પાછો કે મોટો અધિકારી તરીકે વાત કરે હોં
હા એ એવી રીતે વાત તો મારા આગળ તો મોટપાઈ કરતો હતો પૂર દબાવી લીધા રાખશુ મે મુું એલા મુએ થોડા મને એવું થયું કે, આયે સો હવે જતા. અમારે ભાઈને કેવું, વેલજીનો ફોન આવશે, તાર બધી ખબર પડશે.
તને તો એમ લાગતો છે, ભોડામ જ્યો પણ મારો ઓળશ્યા કોલ મત કર.
અમે પહે હા, ના, નાના-મોટા પાય તો, અમે મોટા પાયે. હ.
ધંધાવાદી મને લાગે તારા મારી વાદી લીધા, ર છેવા આવવા નઈ જીધા હોય.
ના ના આપણે એટલી બધીડીલડીલ પહોંચ્યો દાણા દૂધતા તો ત્યાં ય એડ જ ઘર પરદેશી યન બેહો તય આવી.
તો મોમ સગનધ
હ, હા. ગમે, ગમે, ગમે તેને ધોળ દયો, બહુ દરે સડક બોલે છે, ચ ચનો બોલેને.
સ બોલે છે કે, બે-ત્રણ તો બાદ બો બોડી બિલ્ડર હોતની.
હા ડરેક ના ડ વાવા ટક્ટર છોક ધાડા ન પંચો લીટર થાય.
હ.
એમ કરજો, એક દારો દાડોંધ જો.
એક ગાણા ન જોવું, છોકરા ગધા મજૂરી કરી ગ.
લેતો એ, વાત ન કે. હા. અત લ્યા મારા મારા વરી અત લ્યા મારા મારા આવે વરી
એ ગવા દંભલો, તને અવા દંભલો.
એ.
એ ઘવા ધંભળ.
આવો ઓફર સાંભળેલો છે, રો ભદ્ર દન.
હ. હા, હા.
તારે બહુ બેલ, મંધાય જ.
ના, મા ઈચ્છા થઈ જાય, રાતના પોતત્ર ઢવાની.
પત્રોટગ દન તોરડ એલ્ અદંધ ન થોડા વાળ કોઈ મરજે ની.
હ. હ, આપણે મેનતા હતા, હ, આપણે મેનતા હતાહીયા ચા ન મેળ પડે એવો.
અમારે એક ભાઈને રોલ જ હતો એમ.
હે.
હ, ભાઈ એક-એક ભાઈ રોલ છે તો.
શવી રીતે
ટ મારો જે હતો, ટ્રેક મારો જે સોટી રહ્યો.
હા, હા, હા.
પાપા સોલા સો, તારે બાબા ઇ. માલ. કોઈ નંબર તને ની. જે કળા કળાવ હુધી બીજેના કા. કઈ ઓમ કરે થોડું આઉ ઘરજી.
એને એમ કીધું છે કે તું પછો વાપરીને પાકે.
અ બીજું વાપરીને આવે તારે આવું જો કરવાનું આવ તો.
અવે તો કે સો મે કરી આપા.
શું સો મે કરી આપા ના એવા ન સાવ કરે. એ કાય વરી ભડે અડધો છાનોમાનો પડ્યો રે.
હમ્મ.
નવ તાર રેતો જા હાથ એકને એક વાત કરતાં. કરતો કર સાવું થઈ હો.
ભલે પોનસો કે હાતસો લે બાકી આયા લઈ આવું.
એવ બાકી ઓય ને તો. એપમાં ભલે બે દડા વધની વાત કરવી પડે.
હા ભલે બે કોલ તને ઠોકવા પડે વધારને બે. પોક હે.
શું બાકી તમે?
એવો ચી હાવજ હતો?
એ ખાવ જોઈતું અમારે.
કોતો રો અમને ચર્ચા
ના. એ સાવું કરાય ને હ તો બીજા એને થોડી વાત કરે હાર હાર તો ઉઘાડો ના કરાય ને.
એ તો છોપોતો હવે શું કરવાનું?
નાઈ એ તો પરમ મિત્ર થઈ જતો મિ ત્ર મિત્ર મંડળને પટાયો બીજાને હો છોકરો ઉઘાડો ન કરાય હારા. ઘ કરી કો સૌને ચલો કરે પહી હાવ ઊભા તો કરો
મારા મિત્ર ભઈ તમે ત્રણથી ચાર જણા છો.
એ ના ઈ ઈ બોયલો ને તો ઊન્ધુ હમજી પા
માતાના
ના પરમ મિત્ર મળ્યો એકે નઈ મે કે મરાઈ પા.
સી આઈ ડી કાઢું, સી આઈ ડી કાઢું, સી આઈ ડી કાઢું તારે કો કોલ રેકોર્ડિંગ કઢાવું.
ના ના ના ના કઢાવ તો.
કેજે મારે સાવું કરશે મુ ચોક ચોંટ્યો જઈએ.
ના મારો તો ની સાવું થાય.
ચમા? થી જ ની?
ઊભો થયો પેલો જયો અવો એનો મોનણ ચો યાર.
હા મેં કીધું હેજ નયી તારા પાહે.
એવું છે એમ તો મારે ચ આવું તો. તે કીધું એમને.
તો તો કે તો તો કે મારા પાસે છેજ નહીં.
ના ના એમ તો છે.
એમ ખાલી રેવાપુરા પૂરતું.
હ ના ગમે તે બીજા પાસે અમારે તો વોધો ના આવે. ના, ના, એમ તો એક્સ્ટ્રા છે.
એવુ છે, એમ.
હાલ તો, અમે એક્સ્ટ્રા જ છે.
તો એને ઢાંકી દેવા સાઈડ મૂકી દેવા ભાઈ, સમય-સમય આવે ને, ત્યારે વાપરી દેવાનો.
એ તો એ જ હોય, હમણાં અનલિમિટેડ હોય. કોઈ બીજ આવે, તો કોઈ ના આવેને, રિચાર્જ કરી નાખવાનો.
સમય સંજો કે, બંદુક ભીડાઈ જવાની.
ના, ના, એવું ભળે ગયા ના, રિચાર્જ કરે છે. દરી જ કે ન ગવાનો એટીએમ, ઘસી નાખવાનું ના ના. ગ નદી નગ નગવ થી લેવાનું, ધાત ઊંધી તો બધ મલી જવાનું મગ. તો ના હલાવવાનું. હ મગત મા આવે પછી ઘસી લેવાનું
બ બરોબ હ તારેા ટોટલ કોલ ચેટલા છે.
હા.
તાર ટોટલ કોલ ચેતલા છે.
મારે તોણ ને પાચ આ તીજે ચોથુ હે.
મહ તના
ત્યાં બે કર્યા એક વા વા મોટું મોટું ફેચ
ભાઈ હ, તમારે હાલ થ નોન પણ શીખડ ને, એમ કરને.
હાલ નો, નોલેજ દે ભાઈ.
વારે પય નોલેત પર. વા પૂરે પૂરે કમાવાનું, અમે હાયા હય કર, અમે અમે.
હબડ એલા જિંદી મેલા અ કામન મેલવા ચા પસ વાબરય ચો.
ચ વાપરવા બધા કે મારા એના પૈસા જો પૈસા પણ ચ મેલવા,
હા મેલવાય ચ
તો તાજા ભાઈઓ ઓનલાઈન કરીને મંગાવે, ફોન કરી, એના કરતાં રાખવા જ નઈ.
ના ક ફોન કરે.
લ ગ ફોન. એ વાત તો વાડે કે, ભાઈ વાપરતો મારા પાહે.
ઈ વાત કર મ બીજી બાાગે તારે, એના કરતા, બે-બે મિનટ વધારે ગપાટો મારવા મારીને જીજુ.
હા, બાકી ભાઈ કે નથી, ઓનલાઈન વાપરતા નથી કે, પૈસા વાપરવાના.
એના, એના ભાઈ મારે તો આવે નઈ. એ મજબૂત માણસ પણ એમાં. માં કોમ ન ક કોમણી ધણી ધણી છે, બાકી ઈ ના આવે.
એમાં મજા ના આવે કે, ગમેમ ગમે તે કોમ કરવા, બીજું આ નહીં.
એ કોમ ધણી હે, ઓમ પણ ઓમ બાકી ઈ વાતમાં ના આવે.
ઈ વાતમાં ના હોય, ભાઈ કે ના હોય.
એઈ વાતમાં ના આવે, ભાઈ. હ, છીતો ખરી ચીટલી મીન્ટ છે.
બાર મિનિટ થવા આવે, એ કપ કપો ત્રી સેકન્ડ બાકી છ વીસ
બાત કરવી પડે, દોહનથી કરવી પડતી.
ના ના મારા પર બાર મિટ વાત કરવી પડા, મુ ત થોડી ચોખ્ખી લ લેંગ્વેજમાં બોલુને,
એમ ને,
આપડે દેશી ભાષા દેશી,
ના તોય વારે હે કે, તમ આજે ગુજરાતી મા વાત કરતો આચી તયી એ ભાષા કેવા કે,
આ ભાષા આપડે શું કે ઉર્દુ ભાષા,
હ હ,